શું? હલો.
હલો કોન સોરી સોરી
કેમ
પેલી માર દુકનમાં હતું પપ્પા ઘરે આવી ગયા છે એટલે બાર ગયા કે આવું છું હું દઈ હમ ના ક્યાં તો બહુ દિવસ થાય એક્ટિવ નાટો નહીં મારેલા એક્ટિવ હો ચલાયને આવું
મુક તમે ફેર ચલાવીના હ
શું ના યારથી ઘરના સાધન યાર મને બહુ બધા આવે ને ઘરના સાધન બહુ આમ ખરાબ એક્સપિરિયન્સ થઈ ગયા છે એમ સાચું કહું મને એમ એક એક વાર એક વાર એવું લાઈફમાં થઈ ગયું હતું.
કેમ
આપણા પિયર ની ગમે તે વસ્તુ હોય બધાને કતા પિયરું હો એ જ આપડું સાસરી નું આપું એવું કશું ના હોય
હમ
પણ મને એવું રિયલાઈઝ થયું થાય છે એનાથી વિરુદ્ધ કે પિયર માં કશું આપણું નહી હોતું યાર એ લોકો એવું સમજીને આપણને મોટા કરે કે આ તો પારકા ઘેર જશે એન આમને તેમ
અને પોતાનો હસબન્ડ જ એવું હોય કે ના મારું છે ને બધું તારું જ છે. ભલે આપડે જો વળતો હોય ઝઘડતો હોય ગમે તેમ બોલી જતો હોય
હમ
પણ એ કેનાં મનમાં એવું હોય કેના મારું છે ને બધું તારું જ છે તું તાર વાપર હસબેન્ડ છે ને પહેલી વાર મેં બાઈક ચલાવી ને
હમ
તેમને એવું હતું આવી પડશે એમને એવું હતું જ.
કવું લ
હા
ખલ્ બે
લું નહી યાર. મને નણદોયનું હતું મને નહી ખબર એનું નામ. એલે અત્યાર નહીં પેલું બધું ન એક જ બાક છતા ટ્રેન્ડિંગમાં બધા ચલાવતા યાર હું મોકલીશ તમને ફોન એટલે હમ તો કેવું થાય ખબર કે એમને એવું હતું પહેલી જ વાર ચલાવ્યું તું લાઈફમાં એટલે
હમ.
એટલે પછી તો એ એમને વિશ્વાસ કરીને આપી દીધુંને છુટ્ટા હાથે છોડ દીધી.
હમ હ
કે મેં કીધું પડ્યા તો મેં મને હાથ તો છોડી દીધો મે કીધું પડ્યા તો જોડે જ પડવાના છે ને વાકસે તો બેન જોડે જ વાગવાનું છે. હા થોડુંક આગું પાછું વાગશે પણ બેન જોડે જ વાગશે ને કે.
હમ.
ચલાયક ત્યારથી આમ કોન્ફિડન્સ એટલો થઈ ગયો હતો ને ચલાઉ હ અત્યારે કમ્પ્લેટ વાંધો નહીં પણ એક વાર એમને જો કોન્ફિડન્સ આપે ને અત્યારે જો મા મમ્મી પપ્પા ને કોણ ભલા બા બેક ચલા ત ના પાડ દે નહી આપું એમ નહી આપતા લોકો નહી આપતા અને લોકો વાર કોઈ ન હા
કેમ
નહી આપતા મન ઘર માંથી કોઈ સાધન નહી આપતા અડવાઈ નહી દેતા
તોવે
કસું નઈ. હું નહી અડથ હું હેડથી જતી રહ પણ એમનું સાધન ના આડું
જાતી લઈ લેવાનું નવું.
માર હસબન્ડ એ કીધું ચા તું દિવાળી એ ગાડી એું શીખી જા. હું તેને પહેલા બીજાનામાં ગાડી લઈ આપું છું.
હાય હાય.
સાચે બસ તમે કોની માતાજી ના સોગન એમને મને એવું કીધું પેલા બીજા મહિના હું ત ફઇનલી ગાડી લઈલીશ એ મને કે મનેજ એટલે પણ કેવું કે હું શીખીશ કેમ કે બધા ગમે તે આટલા બધા ક્લાસ છે ને મને ટાઈમ નહીં મળતો. ગુમે તે એક આધો ક્લાસ બંધ થાય ને
અરે એવું કશું ને તમારે શીખવા થગસ હોય તો પછી કલાકમાં સીખી જાવ તમે.
પણ એવું નને મન ટાાઈમે હોવો જોઈએ ને એવું શીખવા માટે.
એયાત કોને બાપની આપડી જ છે ને.
હમ રાતે મન માર ઘરેથી ના આલવું કરે.
હ હા તમારી ઈચ્છા.
એટલે અહિયાં કેમનું શીખવાનું.
બોલા તો જમી લીધું.
બાકી છે.
કેમ બાકી.
ખાલી બોલમાં હસબેન્ડ નો ફ મારા મમ્મીને સુધ ખબર કે મમ્મી કે ક કરો કે મચ્છી બચ્છી કઈક બનાવ કે યાર કે મ કીધું કેમ. કઈ ખુશી, ને મા મમ્મી કે કઈક ખુશ ને તમે મને એવું ક છો.
હમ.
પછી જન બેન ના શ ભાઈ બેન આપડે છે ને આ તમે આઘું આ બુ જવાનું છે ને ક્યાં આપડે છે ને આપણે બે અલગ અલગ મચ્છી ખઈશું ક્યાં તમારે બેનને નાખહેતા કે એક દ હે ના ઉભય ના તો કધું મ જો હેલો હું સાંભળું છ એવું ખબર છે ને તમને. ખાવ મછી તમે બે, હું તમને ખાવા દઉં છું.
તી જવુ.
તમે ખાવ છો ને રિયલમાં સાચું ઘરમાં શું ખાતા હોય તો ખાતા હોય. જોકે મારા જો એક વાત કઉ મારા ઘરમાં મા બહેન મારા પપ્પા ખાય છે.
હમ હમ.
ખા હું નહી ખાતી હું પ્યોર બ્રહ્મણ કોણ અને અમે સ્વામિનારાયણ ન તો ખાલી કેતીતી.
સ્વામિનારાયણ કોણ છે આયો સ્વામિનારાયણ છે આમાં.
જો સ્વામિનારાયણ કોણ એટલે પહેલા જુ શસ્ત્ર એ લોકો પ્યોર સ્વામિનારાયણ હતા એ લોકો સ્વામિનારાયણ ધર્મ પાળ હતા. ટતા એમ, પેમેન્ટસ કે અને મારા હસબેન્ડ બી મસ્તને ચલો કરીને સભામાં જાય. બધું સભમ શીખવાનું બધું સભમ જ
સેબમ તો અમે જતા હતા. પ્રસાદ ખા બધું ખાવા. લી પ પરચની છેે લ બંધેતા બેરી એને
છે ને એ લોકો જતા હતા, પણ મીન્સ કે એવું નહી જતા. અહિયાં બી ઘરે બને છે નહી બનતું એમને એમાં પપ્પા ખાય છે એમાં ભાઈ. થાય છે, પણ અમાર ઘરે અમાર ઘરે એ રિવાજ છે કેવું ખબર છે?
કેવું?
કે પિને પહેલાં છોકરીઓ ના ખાય એમ.
એ યોગ્ય
સાચે નહી ખાતું કોઈ. મને તો મન તો કીધું છે અત્યારે ખાવું હોય તું ખા પણ મને નહી ભાવતું યાર.
કેમ? લેગ પીસ ખાના ખાલી?
એવું કશે ને મને ડોક્ટરે શું સજેસ્ટ કર્યું છે મીન્સ કે મારામાં યુરિનમાં પ્રોટીન નીકળી જાય છે.
સેના?
યુરિનમાં પ્રોટીન જતું રહે છે એમ નીકળી જાય છે એમ મારેમ પ્રોટીન લેવાનું ઓછું છે.
હા.
તો મને ડોક્ટર જોડે બતાવ્યું બધું રિપોર્ટ કરાવડ્યા તો ડોક શ કે કે ઈન્ડિયા ખાવાને ચાલુ કરો.
હા તો ખાવાય ને એ બધા થાય સિરયસલી ખાવાનું ચાલૂ કરો.
ઈંડા ખાવ કે જો વધારે પ્રોટીન ઓછું થઈ જશે ને. તો મીન્સ કે તમારા જે કેલ્શિયમ અને પ્રોટીન બંને ઓછું છે, એટલે મને ક કેડા ખાવ અને એગ ખાવ, તમે ગમે એટલું ખા બીજું બાર વસ્તુ. આમાંથી પ્રોટીન આમાંથી પ્રોટીન એ કશું જ નહી તમે ખાશો ને એમાંથી
સિરિયસલી સિરિયસલી એ વાત સાચી છે. કશું કરવા ન નય ઈંડા ફોડી મોર્નિંગમાં પી જવાના ભાઈ.
છી. એની વાસ બી મારાથી બરદાશત નહી, થતી ઈંડાની એટલે કેવા મીન્સ કે કાચા. ચંદા કોનેની બાકી બોઈલ તો હું ખાઈ લઉં છું.
હમ બારે મને કે નહી ગનું.
હા.
જુઠુ એક નંબર બોલા છો હો તમે.
હા હા. હા સાચું જ કહું છું પણ ના કીધું તમે હમણાં ને પૂછું ને અત્યારે મેં તમને બધું કહી દીધું. મે એજ કેતી કે જો મા મમ્મી હોય ને તો મારી સામેથી એટલી બધી પર્સનલી વાત ના થાય તમે સમજો હમ્મ અત્યારે એકલી હોય ને તો હું બધું કહી દઉં.
બોલો બોલો વાંધો નઈ.
કંઈ નહીં એટલે એટલે અમારે આબુ જવાનું છે નેક્સ્ટ મંથ.
આબુ જાવાનુ.
હા ના હવે આવતા મહિને તો માર શ્રાવણ ના આવતા મહિને ની જવાય. એટલે નેક્સ્ટ મંથ તો નઈ મેડ પડે. કેમ કે મારે શ્રાવણ છે. આખો મહિનો શ્રાવણ કરું.
તેમ મે બી.
આખો મહિનો શ્રાવણ કરું છું એકદમ કશું નહી ખાવાનું પાંચમું. વર્ષ છે મારું આ વખત.
મારું છઠ્ઠું છે. પાંચમું, છઠ્ઠું, સાતમુ ઉપવાસ કરે છઠ્ઠું છે આઇથીંગ.
હમ્મ મારું પાંચમું છે.
મારું છઠ્ઠું જાય આઇથિંક તારા થી પેલો સાતમું હશે. કશું ને એટલે એક ટાઈમ તો હશે જ ને હું તો એક ટાઈમ કરું.
હ એક ટાઈમ તો હું બી ખઉં છું પણ કેવું ખબર છે એમ ખાલી જીવવા માટે ખઈએે ને એવુંજ.
ના એ તો ધરાયને જ ખાવાનું હા એક અલે યાર આઈ તો આ ફોન આવે છે ને આઠ મિનિટ થઇ ચાલો વાંધો નહી.
હમ એટલે કેવું છે ખબર પેલુ મેં એવુ હતું એક ટાઈમ ખાઉં પણ ખાલી જીવવા માટે અને મીન્સ આખો દિવસ કઈ ખાખા નહી કરવાનુ.
આખો દિવસ કોણ ખા ખા કરે.
કે ભગવાન માતાજી ને એટલી દયા છે ને મારા પર.
હમ્મ.
કે એ શ્રાવણ મહિનામાં પીરિયડ્સ પર બી નહીં થતી.
સારું કહેવાય.
એમ આજ લગીને પાંચ વરસ પાંચમું વરસ એટલે મીન્સ કે ચાર વર્ષ કરતા રહ્યા. એક શ્રાવણ મારો નહી ટૂટયો. તૂટ્યું એમ. મીન્સ કે કેવાયને હું મેરિડ છું હું મેરિડ છું. તો બી ફૂલ બ્રહ્મચર્ય નું પાલન કરું છું એમ કંઈ જ પણ નહીં તેજ તો મારું મગજ આડું તેડું ના જવું જોઈએ. મારાથી થાય ને એટલા પૂજા પાઠ બધું જ કરવાનું.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
હો વળી.
હમ્મ.
હમ્મ. થઈ ગઈ દસ મિનીટ યાર.
એક મિનિટ મારે એમે એક કોલ આવેલો એક મિનટ.
નવ મિનિટ થઈ એક જ મિનિટ
નવ મિનિટ થઈ ને? આઈથીંક નવ મિનિટ થયું નવ થયું.
હમ્મ.
બોલો બોલો.
કઈ નહી એટલે એવું કેવું કે અમુક એમાં છે જ ભગવાન જ. તએવી છે ને એક એવી વસ્તુ છે ને કે એમાં બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે. જરૂરી છે.
હમ
હમ એમ કે હું મારા થી બનતી બધી સો સો ટકા કોશિશ કરું ને કે વસ્તુ ક્યારે સંભર્ણ બને મારો હસબન્ બેનબીજાને એક વાત કહું કે જય્યારે છોકરી કંઈક કરતી હોય ને એમાં હશ. બ્રેન્ડ સાથ આપે ને અથવા તો. કોઈ છોકરો કરતો હોયને એની વાઈફ સાથે આવે ને તો જ એ વસ્તુ સક્સેસફુલ થાય લાઈક મેરેજ થઈ ગયા પછી.
હમ એમ જ કધ મેરેજ ના થાય તો ફરી ગમ સાથ આપવાનો કોઈ બી
મારેજ થઈ ગયા પછી નિ જ વાંધવાની તો જ થાય કેમ કે જો હવે. હું વ્રત કરતી હોય એવા શ્રાવણ ના અને મારા હસબન્ડ ની જીદ હોય ને ગમે તે રીતે કો ખવીશ જેવો કરવારો મળી ગયોને એવું કરે. તું મારા વ્રત નો તો નાશ થઈ ગયો કેવાય ને યાર. ભૂલથી પણ પણ થયુ તો કહેવાય ને હમ એનું કોઈ મહત્વ ના રે પછી. બોલો
બોલો ત કઈ થી લાઈન જ મારું હજુ
કેમ બસું બનાવી તમે.
હા દર કશું બનાવીને એવું જોઈએ છે અને બ થી લાવવાની ચાલે.
ઓ
બોલો બોલો
સાચું બોલો ને તમે ખાવ છો નોનવેજ એમાં શુંચાયો. ખાતા હોય તો ખાતા હોય કહી દો ને જુઠું ના બોલતા કઉ છું. શું ખાવોશો પણ મેતાતે ઇદા
ઓકે બધું જ
મછી બી
હા એકક ટાઈઇમ કઈ ગાડી પસંદ નહીં પણ કોઈ ગાડી એમ
બરાબર છે મને માપા કેવું કે ખાઈ લેવાનું..
હમ દરરોજ નઈ કોક ટાઈમ ખવાય
તે બધન કરે કે રોજ ના બનતું હોય આપણે કે મુસલમાન નહી.
ના ઓન કેટલું જ બને અમારે
કોણા ધરે
છે હ ભાઈ બંધ બેઠોય
ના ભાઈ અમારામ તો અમા ઘરે છે ને અઠવાડિયામાં એક આાદ વાર એક બે વાર બની જાય કેમ કે મા પપ્પા મસ કે શરીરમાં એક બે દેખવા નહી છે ચાર વસ્તુ છે
હા હા હમ હમ
ગિરી બેનર્જી
હા હા હા
એવું છે એટલે વસ્તુ એમને જોઈએ તે માથા વગરનો ખરીશ છે. પછી ઝોપડા મહારાજ છે ચુડેલ માતા છે અને જીન નાથવાય જીન જીન એ છે એટલે એમને જોઈએ જે એ વસ્તુ એમને દારૂ બી જોઈએ અને. એવું નોનવેજ એટલે આપણે એમને આપવું પડે ના કાર તો ઘરમાં આખું.
આઈડિયા મન છે મને છે આઈડિયા
હ શું થાય ને તમે બ હમ બોલો કઈને દસ મિનિટ થઇ ગઈ છે અને તમારે જવું હોય ને કોકનું ફોન આવતો હતો ને તમારે બ્યાર મિનિટ પછી એલે મીન્સ કે હું તમને ઘું ફ્રી થઈને હવે.
ઓકે કોઈ નહી હું બી ફ્રી થ કરું મેસેજ તમે બી કરો ઓકે.
બાબાઈ ખાઈલેજે